હા.
અરે અરે બોલો રાહુલ ભાઈ! બહુ સરસ સમય
યાર કેટલા સમય પછી યાર આપડે ફોન કર્યો યાર!
શું તમારી પાસે સમય નથ લાગતો ફોન કરવાનો?
અરે યાર આ જોવું ને હ કામમાં વ્યસ્ત થઈ ગ્યા, હવે જાવા દ્યો હાવ.
હા ભાઈ મોટા થઇ જાય એટલે કામમાં વ્યસ્ત થાવું પડે ભાઈ.
એ તો વાત છે યાર, ઘર ની જિમ્મેદારી પણ થઈ ગઈશ તો હવે બધું કરવું તો
હા ભાઈ મોટા થઈ ગ્યા એટલે ઘરની જિમ્મેદારી, પૈસા નું ટેન્શન બધું આવી જાય ને ભેગુ. બસ ત્યારે જુનાગઢ સ્ટડી ચાલુ છે ને એમ બી બી એસ એ લોક યાર. હા આપડે બ બસ હો તબેત પાણી મજામાં. તમારે?
બસ સારા જ છે, ઘરના એ બધા રેડી જ છે.
હા તો આપડે યાર મોટા થ એટલે પ્રેશર આવી જાય બાકી આપે સાથે ભણતા નાના કેવી મજા આવ તી, તો યાર આપડે સ્ટાર્ટિંગમાં તો અંજન હતા કે કોણ તમે ને કોણ અમેં, પણ આપણે સમય જતા ફ્રેન્ડ બની ગ્યા. પછી આપડે સ્કૂલની લાઈફ એવી એ ઉપ શેડ્યુલમાં જીવતા પણ આપડે મજા આવતી ભાઈબંધ સાથે. કેવા કેવા કાંડ કરતા આપડે.
તો યાર અત્યારે તો હવે ઘરની જિમ્મેદારી આવી ગઈ સે એટલે આપડે
હા સેટલ થાવું પડે બાકી તો ઘર નાઈ કઈ કે હવે તારી ઉંમર થઈ ગી બટાકે કમાંતો થઈ જા. બાકી તવે તેબુલ કઈ?
બોલો બા એ તો વાત છે યાર બોલો બા કેમ એમ બી બી એસ કેવું ચાલે તમારે?
બસ એમ બી બી એસ માં હવે લાસ્ટ યર સરું છે ફો સ્યારસ ચાર વર્ષ પતી ગ્યાસ. આ એક વરસ હવે સેલું છે એમાં અડધું વરષ ઇન્ટર્નશીપ રેહશે, અડધું વર્ષ ભણવાનું રેહશે. પછી એક્ઝામ આવે મેડ એક્ઝામ મેડ એક્ઝામ કરીને મેન એક્ઝામ
બરોબર.
મેને એક્ઝામ દઈ દેવાની પછી બે મહિનામાં રિઝલ્ટ ડિક્લેર થાય, તોવે પછી આપડે ડીગ્રી મલી જાય રિઝલ્ટ પ પાસ થી જાય ને એટલે.
હા.
ડાયરેક્ટ છે આપણે એમબીબીએસ ડોક્ટર લાગી જતાશે.
હા વધારે તો વાંધો નો આવે બસ એક એમબીબીએસ માં આપડે ગવર્મેન્ટ ની એક્ઝામ આવે તેમાં ધ્યાન દેવાનું.
હા એ ગવર્મેન્ટ એક્ઝામ માટે પછી તો એવું ઈચ્છા છે મારે કે વધારેના બે વરસ ભણી લઉ હજી.
હમ હમ.
એમાં આપણેે આપડે કેવાય તમે જાણે કે કોમર્સ કરો છો ને તમે
હા કોમર્સ પતી ગયું મારે તો.
તો તમારામ કેવા આવે કે એમ્ બી કોમ પછી એમ કોમ આવે ને. એમ મારે એમ બી બીસ પછી બે વરષ પછી પાછું ત્રણ વરષ આવે એટલે અમારે બે વર્ષ કરવાનું વિસાર્ પાસો એટલે ગવર્મેન્ટ ગવર્મેન્ટમાં ફાઇનલ લાગ વાની સંભાવના રહ્યા છે આ બે વર્ષ કરોને એટલે સાત વર્ષ ભલે ભણવું પડે
હા.
ગવર્મેન્ટમાં ફાઈનલ જોબ લાગવાની ગેરટી રહી.
બ હવે તો ઘર ના આવે કહી દીધુંસ કે હવે કઇક કામે ધંધે લાગો તો ઘણું છે.
તમારા કોલેજ તો પૂરી થઈ ગઈ. ત્રણ વર્ષની
હા મારે તો કોલેજ પૂરી થઇ ગઈ છે આપડે બધા એક એક જ બેંચમાં હતા પણ તમે મારાથી એક વર્ષ નાના હતા ને.
હા એટલે જ ન મારે પાસે એમબીબએસ છે એટલે તમારે ત્રણ વર્ષનું હોય મારે પાંચ વર્ષનું હોય.
હા મારે તો કોલેજ પૂરી થઇ ગઈ જોકે હવે જોબ પણ લાગી જાયને તોઈ પણ હવે સરકારી નોકરીની તૈયારી કરી વિચાર છે જોમાં પણ લે
હા હવે ત જમાના પ્રમાણે સરકાર નોકરી બેસ્ટ રહે કેમ કે એમાં પગાર ભલે ઓછું આપે પર જોબ જવાની સંભાવના ઓછી રે પ્રાઇવેટ માં તો ગમે ત્યારે કય દે કે હવે કાલ થી આવતા નહી તો આપણે શું કરવાનું?
હા હા એટલે જ ને એટલે ત મેં સરકારી નું પણ નક્કી કર્યું કે સરકારીમાં પણ થોડોક આપડે ટ્રાય તો કરીએ જ જો લાગ?
હા એ પ્રાઈવેટમાં કામ કરતા કર તા ભેગી સરકારીને જોબ કરો એ વધારે તૈયારી કરો એ સારું હોય. હ હ મારે બસ ઘરના હમણાં તો ખે ખેતીવાડીનીમાં છે એટલે વરસાદની રાહ જોયસ?
હમ.
વરસાદ વરસાદ થાય તોવે એ ખેતીમાં શું વાવણી કરે? ના ગુજરાતમાં વરસાદ જ નથી આ વખતે
એ તો વાત છે પેલા હમણાં ન્યુઝ પણ આવી હતી કે મુંબઈમાં તો પાણી પણ ખૂટી ગયુંય એવી ન્યુઝ આવી હતી ખબર તમને?
હા હા એ સમસ્યા મળી જતા કે મુંબઈમાં પીવાનું પાણી નથી મળતું.
હા ન્યુઝ આવી તી મને?
હા એ મુંબઈમાં પાણી ની અસત છે ને? જો હજી વરસાદ નહી થાય તો આપડે આય ગુજરાતમાં આસકતા હે
હા એતો વાત છે જોકે આપડે એટલો બધી તો વાંધો ના હોય પણ મુંબઈ તો બઉુ મોટું શહેર રહ્યું ને. હ
હા મુંબઈ તો સિટીય ન્યા આપડા હે ન પાણી ના બોર ને કુવા ના હોય ને.
હા એજ ને.
બધી રેસીડેન્ટ સિટી કેવાય અયિયાં બધા મકાન જ બિલ્ડિંગ જ બિલ્ડિંગ દેખાય
તમને પેલું યાદ છે આપડે તમે અગિયાર માં ધોરણ માં હતા અને બાર ધોરણ માં હતા આપડે પેલા ગિરીશભાઈ યાદ છે તમને પ્રિન્સિપલ હતા આપડા?
હા હા
એ તેના છોકરા નામનાક લગ્ન થઈ ગયા લાગે હા મે સ્ટેજ જ જોયું હતું એટલે એનું
સગાઈ તો થઇ ગ. ઈ છે તો લગ્ન લગ થઈ ગયા હ છે આ સિઝનમાં
હા એનું કેટ જ જોયું હત તે ખબર
અચ્છા હા તો સારું કેવાયને એના શો કરવા તો સેટલ થઈ જશે ભાઈ.
હમ
ગિરશભાઈ તો હ્યાશ હશે ને ગોરખ મ આપડે
હાા ગિરીભાઈ હજી ગોરખમઢી જ છે ત્યાં હજી તો હોસ્ટેલ હક જ ને? હમ આ વખતે તમારા કાકા ના છોકરાને પણ ના મમ કે ના ભણવાનું ના
હા એ ભણવાનું સારું હતું એટલે ન હોસ્ટેલો વાત ત અનકૂળ થઈ જાય ને બધા આપણે હોય એ--ટ જાણી
હા
પછી બીજ તો સેટલ ના થાય કે બે પાચ મહિનોથી ફાવવામાં નીકળી જાય તો પછી ન ફાવે તો પાછ ઘરવય આવે
એ તો થોડાક દિવસ એવું લાગું જો કે આપડે પણ લાગતું બે દિવસ
હા આપડે એવું જ લાગતું ને અઠવાડિયું કે ખાતા હેરકો પિતાની ભોષા બોલતા નવા છોકરાને બોલાવતા નહી.
હમ એ તો થોડાક હું કેવાય નવા દિવસ હોય એટલે થોડુંક એવું લાગે બે દિવ પછી
હા પછી મિત્રો પણ નવા નવા બનતા છે ને? પછી એુ છે તો થ વાંધો ના
હમ હવે તમે જ જોઈ લોાવ તમે આવ્યા હતાા અને ઓપન આવ્યો હતો બરાબર આપડે એક બે બંનેને ઓળખતા પણ નહી બરોબર પછી ધીમે ધીમે ઓળખવા લાગી અને બની ગયા અત્યારે સારું છે આપણે.
એજ ને અત્યારે આપડે મિત્ર બની ગયા છે એટલે હોસ્ટેલ માં જ આવે એટલે એક વાત તો કર કે બનાવો એટલ ઓટોમેટિક હોસ્સ્ટ્યુમ થાવીાય
હા હોસ્ટેલની મજા જ અલગ હોય યાર.
મિત્રો વગર મજા આવી ના આવે કે એ કંડિશનમાં આપણે સર્વાઈવ કરી શકીએ કે ગમે એવી કંડિશન મિત્રો ભેગા કઈ વાંધો ના આવે.
હમ પેલો આપડો ન ભાવેશ ને મોહિત ને આશિષ.
હા હા વર્તું વર્તું ભાઈ બધ
હા હા એમાંથી ભાવિેશ તો હજી સરકારી નોકરી ની તૈયારી કરતો લાગે પણ મોહિત ક નોકરી લાગી ગયો લાગે ગ્રોમાં
હાલ આશિષી આપડે કોમ્પ્યુટરમાં ક્યાંક જોબ કરે છે ને?
શું કઈક કરે છે. એવું હા વાત તો મળીતી.
હા એને કક સ્ટોરી ના આવતી હોય ને એટલે ખબર પડી કે એ પણ કમ્પ્યુરમાં ક્યાંક કામ કરે છે.
હા.
હા એ સારું નહ એ લાઈફમાં એનું થોડુંક કમાત તો શીખી જાય.
હા એજ ને એને લાઈફમાં કમા થકી જાય. કેમ કે એનો ભાઈ પણ બોટ નો ધંધો કરે છે. એટલે એને તો કમાવવું પડે થોડું ઘણું
હા એના ભાઈ ને તો લગ્ન થઈ ગયા. એટલે એનું સેટલ કરવું પડે ને.
હા એજ નને.
આશિષને ખુદ ગોતું પડેનું.
હમ્મ.
ને લગ્ન કરવા માટે ખુદ કમાવું પડે કેમ પપ્પાની કંડિશની થોડી ખરાબ છે.
હા એજ નહી કેમ કે ભણવામાં એ છોકરો હો સર જ તો એ તોના કંડિશન ના લીધે એને થોડુંક મોડું મૂક્યું.
એટલે નહી એ ભણવામાં સારા હતા. પણ હવે પૈસાની અછત અને ઘરની પરિસ્થિતિ
હામાં મયુરભાઈ એવું હોય કે અમુક લોકો ભણવામાં બહુ હોશિયાર હોય તેના પૈસા ના તંગી ના લીધને એવું બધું
હા ને અમુક લોકો બધા ખુબ પૈસો ખાલી-ખાલી ભણવાનું નાટક કરે. આપણે મોટા મિનિસ્ટરો નાના છોકરાઓ ઇ કોલેજ કરતાય હોય એમ મોટ મોટી ડિગ્રી લેતા હોય તો એ થોડીક ડિગ્રી એના મહેનત ની હોય.
હા એ જ ને.
મિનિસ્ટર ફોન કર દે કે છોકરો પાસ થઈ જવો જોઈએ તો છોકરો પાસ થયા જાય પછી પૈસા ભરે મિનિસ્ટર.
હા બ ના એવું જ હાલતું હોય પૈસા થી બધું કામ હાલતું હોય ગરીબ માણહ ભલે ની ખૂણામાં બેઠો હોય ને રડતો રહે.
ગરીમ માણ હા ગરીબ માણ ગમે એટલું હોશિયાર હોય એનું નામ ના આવે આ મનીસટર ના છોકરા નામ સડી જાય.
હમ્મ એતો વાંધો છે. આ દુનિયામાં.
એક પ્રકારનું પોલિટિક્સ થઈ જાય.
હમ્મ બ હમણાં મારી જોબ લાગી જાહે જોકે.
હા.
જો અહીં અમદાવાદ માં જોબ લાગી જાય તો એ આપડણે ધીરે-ધીરે સરકારી નોકરી ની તૈયારી કરીયુ કેમ કે આવા આપડે શું કેવાય પ્રાઈવેટમાં તો એટલું બધી કઈ નક્કી ન હોય.
ના પ્રાઈઇવેટ માં એટલું બધી
હા એટલે આ ડેટા એનાલિસ્ટ નું શીખી ગયેલ છે ને મેં એટલે જોબ લાગી ગઈ સારી એવી જોબ છે એમ તો અઢાર હજાર જેવું પગાર છે.
હા તો સારું કેવાય. નો ખર્ચો ઘરના માટે થોડાક મોકલા ઘરના નહી થાય કે નહી છોકરા હવે સેટલ થઈ જાશે.
હા એમ જ ને થોડાક થોડીક ફી હોય ઘરના ને મોકલી દવ અને થોડૂક ટૂંકમાં ખર્ચો કાઢવા હાટુ રાખ ખુબ જ.
ભાઈ એમનું આપડે શા પાણી ના વધે એટલું બઉુ સાચું
બ આપડે એવી જિંદગી કાઢી પેલેથી.
હા હા આપડે તો એમ જ છે ને હોસ્ટેલમાં થી કયારે ખબર છે ને દર રવિવારે ખાલી દસ રૂપિયા વાપરવા
હા યાર એ તો ખબર જ હતી મને યાર દર રવિવારે ખાલી દસ રૂપિયા વાપરો આપતા આપડે એમાં પણ બધા ભેગા મળી ને ખાતા નય.
એજ વાત છે દસ રૂપિયા ખાલી દસ રૂપિયા.
અરે યાર દિવસો તો બહુ જોરદાર હતા.
આખું અઠવાડિયું કઈ ના આપતા તોઈ દસ રૂપિયા આપતા ફક્ત એ આપણા જ પૈસા માંથી.
હા એ તો વાત છે પાછા કેમ કે નાસ્તો પણ રાખવા દેતા નય.. પૈસા પણ રાખવા દીધા નહી ખાલી દસ રવિવારે દસ રૂપિયા આપતા ખાલી આપડે.
હા નહી કે તમે અમારુ હોસ્ટેલનું જમવાનું ખાવ તો જમવાનું સારું હોય તો ખાઇ ને.
હ એ તો વાત છે એ જો કે હવે તો બધી એવું થઈ ગયું હોસ્ટેલમાંને જમવાનું તો જો કે ઓલું એ આપડે હકવું પડે ને.
હા હવે બધી હોસ્ટેલ એમ જ છે આપડણે જુનાગઢ એમ જ છે એવું ને
હા અવે તમે જ કય લાવજો. ત્યારે આપણે સ્કૂલમાં ભણતા ત્યારે જમવાનું આપડણે કેવું ખરાબ આપતા. હવે અત્યારે અહીયા આવી ને મને સ્કૂલ નું જમવાનું યાદ આવે છે કે આના કરતા તો સ્કૂલ નું જ જમવાનું હું જોરદાર હતું.
સારું હતું નાના
હમ કેમ કે આપડે જ્યાંથી ભણવા મુક્યા ને ત્યાંથી સેવ ટમેટા યે મારો વાહો નથી મક્યો બોલો.
હા તો તમે તો યાર અરાઉન્ડ બારક વર્ષથી હોસ્ટેલમાં છે હું દસક વર્ષથી હોસ્ટેલ. મા હતો તો અઠવાડિયેમાં એક વખત. આપણે ખાવાના જ છે તો વિચાર કરો કેટલી વખત આપડણે ખાધા હશે
એ તો વાત છે આપડણે પેલે થી ચવ ટમેટા ને લીધે જીએ એવું સમજી લાવ
સેવાટેમેટો ઠીક આપડે બટેાટા કે કેટલા કેટલા બાજકા બટાટા અત્યાર સુધી આપણે બે ખાઈ જ ગયા હી
હ એ તો વાત છે
પૂરા પૂરા બટેટાને ગુણુંને ગુણું પૂરી કરતી દીશ
હમ બોલો બાકી જીવનમાં કેવું શાંતિ ને
બસ શાંતિ હો જીવનમાં બાકી આપડ તોવે
બાકી આગળ ન શું પ્લાન છે પછી
બસ હવે એમબીબીએસું વર્ષ પૂરું થાય પછી હવે વિચારવું કે ડાયરેક્ટ જોબ લઈ લાવું પ્રાઇવેટ માં સરકારી વારઝ કે પછી બે વર્ષ તૈયારી કરીને પાછી સરકારી માંડજો એવું વિચાર છે આ વર્ષ પૂરું થાય માર્ગ પ્રમાણે આત્ર રાખે
હમ
ડોક્ટર વા લાગે છે ને એક ફક્ત પછી તો વાંધો ના ગમેં પ્રાઇવેટ વાળા તો ઓટોમેટિક લઈ જ લઈ
હમ હમ
સરકારી બેનિફિટ વધારે છે ને સરકારી માં
હા સરકારીમાં બેનિફિટ વધારે છે સરકારીમાં જોબ લાગી જાય એટલે પછી વાંધો ના આવે એટલો બધી
હા એટલી ને બસ શાંતિ એ મમ્મી પપ્પાને ઘરે આરામ કરે
તો અંધ
હા તો રાહુલભાઈ હાલ હવે આપડે બપોર થઇ ગયા જમી લઈ આપડે
હા તો હલો બપો એ કરી આવે હવે હાલલો કઈ વાંધો નઈ મેરવે પછી મળ
આવવાનો લાવ ફોન કરશુ કયા
એ હાલ જોવાંધું નહી
હા.